હેલો.
હા મારો અવાજ આવી રહ્યો. પછી તો અહ
હા હા તમે ક્લિયર અવાજશો મને.
હા કેમ છો.
હા બસ મજામાં છીએ. તમે કેમ છો.
હું પણ મજામાં છું, તો આજે આપણે પાણીના પરબ વિશે વાત કરીએ?
હા હા બોલોને જોરદાર.
તો કે
પર જતા લોકોને પાણી પીવા મળે તે માટે પાણીના પરબ જે છે, રાખવામાં આવતા હોય છે, બરાબર ને?
હા બરાબર તમારી વાત તો બરાબર ઉનાળા માં આપણને પાણીની બહુ એ થાય છે.
હા એજ ને. અને એમાંય પણ ખાસ કરીને જે છે પાણી વગરનું જીવન જે તે એ શક્ય જ નથી હોતું એમ.
હા બરાબર એટલે જ તો બધા કેટલા બધા એ સંસ્થાઓની એવું હોય છે. જે બધા ઢોર માટે અને એની માટે પાણીઓ રાખ તા હોય છે, રસ્તા કિનારે રાખતા હોય છે એને એમના ઘરના કિનારે રાખતા હોય છે, બધી પરબો બનાવેલી હોય છે‌.
હા. એટલે જ આપણા દેશમાં વર્ષોથી પાણીના પરબ રાખવાની એક પરંપરા જે છે. ચાડી આવી છે બરાબર.
હા એ બહુ જ સારી વસ્તુ છે કે આપડા. ઈન્ડિયા ના જે બધા સારા લોકો છે. હિન્દુ લોકો છે, બીજા બધા છે. એ બો સારું કામ કરી રહ્યા છે.
હા તમારી વાત પણ સાચી છે. કે જેમ કે ગામડું હોય શહેર હોય પછી મંદિર પાસે હોય. કે પછી બસ સ્ટેન્ડ પાસે હોય બજારમાં ઘણી બધી જગ્યા આવી જાય છે. છે કે ત્યાં પાણીના પરબ જે છે, આપણને જોવા મળતા હોય છે.
હા તમારી વાત બરાબર છે. એ કેટલાક જગ્યાએ તો મોટી ટાંકીઓ પણ હોય છે. ઠંડુ પાણીઓ પણ આપતા હોય છે.
હા એમાં એવું છે કે ઘણા લોકોને જે છે પોતાની ખુશીથી આ સેવા કર તા હોય છે, અને ઘણી જગ્યાએ કેવું હોય છે. કે કોઈ સંસ્થા હોય કોઈ મંડળ હોય કે કોઈ વ્યક્તિ જે છે પોતાના ખર્ચે પણ પાણીની વ્યવસ્થા કરતો હોય છે,
હા એ બહુ જ સારી વસ્તુ છે. કે લોકો બઉ જ દીનદયાળુ છે. અને આ બધી સારી કામો કરી રહ્યા છે.
અને પાણીના પરબનો જે છે સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરોને જ્યારે પણ ગમે ત્યારે તરસ લાગે ત્યારે તે તરત જ એમને પાણી મળી જતું હોય છે એટલે પાણીનું પરબ જે છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે
હા તમારી વાત બરાબર છે, ખાસ કરીને મજૂરો રિક્ષા ચાલકો અને લાંબા મુસાફરી કરતા લોકોને ખુબ મદદ મળે છે છે, એને બહુ ફાયદો થાય છે.
હા તમારી વાત પણ સાચી છે. કે ગરમીમાં શરીરમાં કેવું કે ગરમી જેમ વધારે પડે ઉનાળામાં એમાં આપણા શરીરમાં જે છે પાણીની વધારેમાં વધારે ઉન ઉણપ સર્જાતી હોય છે. કેમકે આપણને વધારે જ પરસેવો વળ તો હોય છે એટલે ત્યારે જે છે એ પાણી પીવું જે છે એ વધારે ખૂબ જ જરૂરી બની જ તું હોય છે.
હા બરાબર છે. શિયાળા ઉનાળામાં શું બહુ જ ગરમી હોય છે, ને તો લોકો બહુ જલ્દી ચક્કર નહી આવી જ તી હોય છે તો પાણી વધારે પીવાવાનું હોય છે જેથી સ્વાસ્થ્ય એમનું સારું જળવાઈ રહે
અને એમાં પણ કેટલાક સ્થળે એવું છે કે માત્ર પાણી જ નહીં પરંતુ છાસ લીંબુ સરબ આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ આપવામાં આવતી તી હોય છે
હા એ બહુ જ સારું છે કે શિયાળા હા એ ઉનાળામાં છાસ અને લીંબુ શરબત એ બહુ જ સારું કેવાય છે
હા એમાં પણ એવું છે કે પાણીનો જે પરબ જે છે ને માત્ર સેવા નથી પરંતુ તે એક માનવતાનું પ્રતિક પણ એને માનવામાં આવે છે
સાચો બરાબર છે તમારી વાત અજાણ્યા લોકોને પણ નિશ્વાથ રીતે આપવું એ બઉ મોટી વાત કેવાય કેમ કે બીજા વિદેશ માં બો ઓછું જોવા મળશે જેમ કે ઈન્ડિયામાં આપડે બધે સારી રીતે બધા એકબીજા જોડે સારી રીતે રેય છે પાણી ને એવુ આપે છે અજાણ્યાને પણ સારી તા પાણી તો છોડો ખાવાનું પણ આપે છે
તમારી વાત પણ એકદમ સાચી છે કેમ કે આપડા પૂર્વજો પર તરફ થી જ આપણને વારસામાં મળ્યું છે કે આપડા પૂર્વજો એવું માનતા હ કે પાણીનું જે દાન કરવું જે છે ને એ ખૂબ જ પુણ્યનું કામ છે એમ આજે પણ ઘણા લોકો આ પરંપરાને જાળવી રાખે છે
હા બરાબર છે અને હાલમાં બધા પાણીના પર્વમાં સ્વચ્છતા પણ જાળવીને રાખતા હોય છે એ રીતે બધાને લોકોને શુદ્ધ અને સ્વસ્થ પાણી મળે.
હા તમે જેમ કીધું કે સ્વચ્છતા જાળવવી જરૂરી છે તો એમાં શું કે પાણીનું શુદ્ધ હોવું એ પણ જરૂરી છે અને પાણી જેમાં કડ જે વાસણમાં અથવા જે માટલામાં ભરેલું હોય એ પણ વાસણ જે છે એ સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે એમ.
હા બરાબર છે સ્વચથ એ મોટો મુદ્દો છે. કે જ્યાં સ્વસ્થ હશે ત્યાં સારું પાણી મસ્ત સારું મળે. કેટલાક લોકો તો પક્ષીઓ માટે પણ પાણી ના કુંડા મૂકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે ઉનાળામાં ફક્ત માણસોને જ નહીં પરંતુ પશુ પક્ષીઓ જેવા બધા જ પ્રાણીઓ જે છે એમને પણ ખૂબ જ જરૂર પડતી હોય છે. એમને જે ઉનાળામાં છે પાણી મળવું જો કે મુશ્કેલ બની જતું હોય છે કેમ કે નદી હોય તળાવ હોય પછી નાના નાના ચેકડેમ હોય એ બધું તે ઉનાળામાં શું થાય કે પાણી જે છે એ સુ કાઈ જતું હોય છે એટલે એ લોકોને અત્યારે ઉનાળા માટે જે છે પાણી મળવું મુશ્કેલ બની જતું
તો જેના કારણે જે છે એ આ પાણીના કુંડા મૂકવા એ પણ ખૂબ જ સારું મહત્ત્વનું છે.
હા બરાબર છે એટલે તો હવે પાણી બઉ ઓછું ઉનાળમાં બહુ ઓછું થઇ જતું એટલે પાણી નો બગાડ પણ બને એટલો ઓછો કરવો જોઈએ. અને પાણી બચાવવું પણ એક બહુ જ મહત્વનું કામ છે.
હા એમાં પણ કેવું કે આજે ઘણા બધા એવા યુવાનો જે છે એ પાણીના પરબમાં સ્વયંસેવક તરીકે કામ કરતા હોય છે. પોતાની મરજીથી ત્યાં કામ કર હોય છે એટલે આના કાર્યથી શું થાય તો કે સમાજમાં એકતા અને કાલની ભાવના જે છે, જળવાઈ રહેતી હોય છે એમ.
હા બરાબર છે એ વાત બરાબર તમારી. અને જો પાણી બચાવવું હોય તો લોકો ઘણી બધી રીતે બચાઈ શકે છે. આલો
માં ઘણી વાર લોકો જે છે એ પાણી આપનારના દિલથી આભાર પણ માનતા હોય છે. કેમ કે પાણીના પરફમાં ખર્ચ કરતા વધુ મહત્વનો ભાગે જે છે, સેવા હોય છે એમ.
બ પૈસા તો હવે ગમે રીતે કમાઈ લેવાય, પણ આ જે સેવા છે એ કઈ રીતે ના મયથલી બહુ મોટો મુદ્દો છે. સેવા કરવી એ બહુ અઘરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે. જયારે ઉનાળામાં રસ્તા ઉપર ચાલતા લોકોને જ્યારે ઠંડુ પાણી મળે, ત્યારે તેને ખૂબ જ આનંદ થાતો હોય છે. અને એ લોકો જે છે એ પાણી પીને સંતોષ અનુભવતા હોય છે. અને આપણને પણ ખૂબ જ સારો એવો આશીર્વાદ પણ આપતા હોય છે એમ.
હાર તમારી વાત બિલકુલ બરાબર છે. એ આ બધા અમુક સારુંએ સેવા કર્યા ને આશીર્વાદ લેવો એ પુણ્ય નું કામ છે.
હા અને આજના સમયમાં પણ આવી પરંપરાઓ જે જીવંત રહેવી જોઈએ. એક ખૂબ જ સારી વાત છે. કેમ કે અત્યારના લોકો જે કે કેવું છે કે વધારે સોશિયલ મીડિયા થે એક્ટિવ હોય છે, અથવા તો પોતાના કામમાં જે છે બિઝી વધારે એટલા રહેતા હોય કે આવી સેવાના કામ જે છે એ વધારે ના કરી શકતા હોય. તો આપણે જે છે એ બાળકોને પણ અત્યારથી જેવું શીખવવું જોઈએ કે આવી રીતે સેવાના કામ જે છે એ કરતા રેવા જોઈએ. જેના કારણે જે છે આપણી પરંપરા જે છે એ આગળ વધતી રહે એમ
બરાબર તમારી વાત એકદમ બરાબર. આપડે નાના બાળકોને અને આપણા આજુબાજુ ના પડોશઓને, બધાને આ વાતો કરવી જોઈએ, તો કે પાણી નો બચાવ કરે અને ઘરની આજુબાજુ પાણી ની પરબો રાખે, જેથી બીધા પી સકે ઢોર પી સકે, કે પક્ષી પી શકે બધા પ્રાણીઓ પણ આરામથી પી શકે.
હા, તમારી વાત પણ બરાબર છે. કે પાણી નું પરબ જે છે એ માત્ર પાણી આપવાનું કામ નથી. તે સમાજને જોડવાનું પણ કામ હોય છે. કે ત્યાં લોકો શું કરે કે એકબીજાની મદદ કરતા હોય છે અને ત્યાં એના કારણે જે છે સમાજ જે છે એ વધારે મજબૂત બનતો હોય છે એમ.
બરાબર તમારી વાત એકદમ બરાબર. જો હું કહઉ તો એક ગ્લાસ પાણી કોઈને તરસ દૂર કરી શકે તો એ બી બહ મોટી વાત કહેવાય. આજના જમાનામાં લોકો પાણીમાંથી કેટલું બધું એ કરતા હોય, બધા બહાર થી પાણીઓ લાવતા હોય છે. અને જેની પાસે પાણી હોય છે એ એ લોકો કશું એ બઉ ખાસ- - ધ્યાન નહી આપતા હોય એટલે પાણીનો બગાડ પણ ઓછો કરવો જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ જ્યારે વરસાદી સીઝન હોય ત્યારે જે વરસાદનું પાણી આવતું હોય છે એને બને ત્યાં સુધી એકત્ર કરવાનું પણ આપણે વિચારવું જોઈએ એમ કે ટાંકવામાં ના ભરતા હોય ઘણા જે છે તલાવડી બનાવતા હોય છે તો ઘણી બધી રીતે અલગ અલગ રીતે તે જે કૂવામાં પાણીનું સ્ટોર કરતા હોય છે એટલે ઘણી બધી રીતે જે છે પાણીને ભરતા હોય છે તો આજે આપણે ઘણી બધી સારી એવી વાત કરી લીધી. તો આપણે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે હા આભાર તમારો.
હારુ તમારું થેન્ક યુ